હાલો.
આવે છે.
આવયોને હા.
હમ.
તને.
બોલો બોલો તો.
હ હા બો.
તો પલસી જ ફરી એ વા તમે.
કારાલે અમે ક્યા થ્યારે કરીએ. તમે.
હા.
હા બ જમપિંગ જમપિંગ.
નિને મહૈડા તૈ કે હુ ગયો તો.
હા એ મળ્યો તો અમે જ્યાં નીકળતા હતા ત્યારે મને. કેવી કે બેઠા પેલો બેઠો. બે એમ પેલો બેઠો એમ
બરાબર.
ન ભાઈ. એ ગને તો ચાંદ ગતો એમ કે છ વાગી નીકળતા. બોને કેમ છો વાગે ત્ર હતા.
અચ્છાને મૂકીને પછી તારા ભાઈને.
ના એનો મ તો ચાંદ ગયો તમે નોતા ગયા.
બરાબર.
હમ બોલો.
મૈડડી જીધદી કુર્તી તો.
કઈ કુર્તી.
કુર્તી એપી.
પે ઉમિયાોવાડી. હા એકી સંદય એવ્યો એ ન.
કઈ જગ્યાએ છે.
ફ આ પેલું કાચ વાડી નથી દુકાન કાચમની આપી. રજવાડી ની લાય.
ગણપતિ અચ્છા રાજઆરી ખબર નને.
અમે જે છે નેની દુકાન નથી પેલીએ.
નથીથી કબર વીષે.
તો. વિજય. ખબર જ હોય પણ મને યાદ ના ચ તમને યાદ નહીં આવે.
યા મને એવું યાદ નહી હોય એ વિશે તો જોયું પણ ખબર નથી હોત.
ગયા અંદર ની અંદર ગલીમાં છે તે. ક સાન્યામ ક પ દઈ.
એ પાયલ નો ફોન આવ્યો હતો કે હું આવવા ન કેમ. પેલાં દાંડિયા દોઢિયામાં
ઠિયામાં તો કીધુંતે
હ હ મેં કીધું હમણાં મારી ફાઇલ હાલે છે મેં તું જોઈ ના મેં કહી દીધું જે હતું એજ ના મેમે કહી દીધું ને બીજું ફાઈલ હાલે છે સુરતની મે તું
હમ
સુરત ની ફાઇલ ચાલુ છે મેં તું જોઈ મેં તું હું પૂછે ને હું નઈ મે તું એવું વિશે તો જોઈ મે તું સ્ટાર્ટિંગમાં આવીશ તો એમને આવીશ એ તો ખાલી નામ નથી
હજ નામ તો મારે એમ તો નથી મારે કઈ એવ પૈસા ભરવાનું નથી ક હું એમ નથી આખું જવાની કારણ કે દરરોજ આ ના ભેગી મારે દરરોજ અઠવાડિયામાં એક બે વખત
એટલે મેં એ જ કીધું મે જવું હોય તો એમનેમ જવાય મેં નવ થી સાડા દસ પણ આ તો એક એક આ છોકરીઓને ચક્કરમાં રહી જાય નહી કેમ રોજ ના તો છોકરીઓને લઈને તો ના જ ભેગું થાય
હરો છે એટલે એને મને કીધું કે કીધું વાંધો નઈ હું તો આપીશ નિર્યાન લઈને આવી શકેધું એમનેમ તો નહી આવો
એટલે કે તો એક દિવસ કે તું રમજો એક દિવસ હુ તું હા ચ એક-
છોકરીઓને ભેગી લઈને જાવ તો પછી તયા આલે જ નહી ને એક દી તો એઈ છોકરી અહીંયા વાહે વાહ દોડે છે એમ તમને જોઈને અને વરસાદ એઈશે તો પછી ને હું કરશો
એ નથી સાફ કરું એ નથી સાફ કરું
યા લખાવાય ને
એટલે
હ હ નામનો લખાવતી એમનેમ જ બે તં દી એક દી કરી લેવાય એવી રીતે
નામ ના
કેમ કે આ હજી વરસાદ ન થાય હોય તો હવે પાછળથી જ વરસાદ આવશે હે
વરદ એ ના પાડી તો સારું હું વાર મેટર નથી પણ હવે નિહા લેવા કારણ કે્યાં આપડે કોક ભરોસે હાથ ચવાનાની ગામ આખું વાત કરે આવા એવા કેવા ટ લોકો
હ હમ એટલે મેંને એ જ કીયું મે સ્ટાર્ટિંગમાં તો હું તો હમં ન જઉં મેંતો આ પંદર દિવસ તો પછી જોઈ મે તો હું થાય છે ને હું નહી કેમકે જો હમણાં કાલે કાલે સોનોગ્રાફી કરવા જાય પછી બીજ છૂટું જે પડતું હોશે તો સૈમન્યા બોલાવશે
હા લગી જ આ બાજુરે
એટલે બીજ છૂટું જે દિવસે પડશે દિવસે ત્યાં બોલાવશે ને પછી જેદી ત્યાં બોલાવશેપછી ના પંદર દિવસ તો મારે શાંતિ તો રાખવી જ પડે ને નહી ને
આરામથી ના ના ના
આવચાવ કરું ને રોદા લાગે ને ફાલતુ ન માર સાંભળવાનું રહી છે એના કરતા બેઠા શાંતિથી
કઈ ના કઈ છુપ છુપ છુર
હ હ
એટલે મારું એમ ફિક્સ નથી નારેના
એ મોલિયા કપડાં પહેરા છે એનું કઈ કોમેન્ટ નાઈ
ના તેમમ
હ
હું ક્યો હતું
ફ્રોક ચીન્સ ટોપ કે લેગીસ કરતી કઈ નહી વન પીસ ગોઠણ હોતી ફ્રોક આ પવન નું બાપો પછી રએ હાથમાં
મંદિરે
એકટલી તો હા તો એમને એની મા બાપમાં એટલી અક્કલ ના આવેલે કે આપણા એને કહી કે ભાઈ આવું પેર મા મંદિર જ ગ્રુપમાં બ આપડે બ્લેક કલરનુંું કેવું પીર્યું હતું એન પહેનક રવણ પીસે જ છે આ પહેરું તો બ્લેક કલર નું જ તે તું ત્યારે હતી ને બ્લેક પહેરુંને પાસે બ્લેક ત્રણ છે
તો બરાબર
સ્લીવલેસ છે અને બ્લેક કલર નું છે
દ ન ત પ હવી
હા તો એ જ એય હકે ખબર નઈ તો પછી બીજું એક છે ઈ પોણીબાઈ નું હા તો એય શમે મારા બર્ડે ના ફોટા તે નથી જોયા ને મેં તો નથી મળ ટગ છે હે
એના દિવસો હ જીવ
એ દિવસો છે ને બહુખતર નાક કાઢે આમ જ રહી ને એટલે જને આવા દિવસો એવા મને એમ કે કઈક બોલશે પણ એ લોકોને અંદર અંદર ગાડીમાં વાત થઈ ગઈ છેમાં હું થું ગાડી માં વાનતામાંમાં ર્યા હતા પછી રિટર્ન
હ શું
ગાડી માં વનતા માસી પેલા અમાર ય્યારે આવ્યા હતા પછી રિટર્નમાં એ ને યાર ગયા ત એટલા
બરાબર